મોટા ભાગ
છીસ બુંમ છ ભાઈ
બસ બાઇક ચાલી રહ્યો
તો ચાલી રહ્યો છે અરે વા મ્જમાં જો ઈજ્
બસ હું પણ મજામાં છું આજે મારો મન થયો કે તારાથી અ કઈ વિષય પર ચર્ચા કરીએ તો થોડું અ જાણકારી મળે અને મને પણ આદત મને પણ એવું થાય કે હા ચાલો કોઈ કોનાથી વાત કર્યો તો મેં સોચ્યું કે તને કોલ લગાવું
સારું બું સારું કરું એજ વિચારું છે કે ભાઈ આપડે એક વત વિષય છે મારા પાછ એના ચર્ચા કરીએ કર તો મને લાગે છે રાજ શું બ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ છે કે અભિશાપ છે. તને શું લાગે છે.
વાા ભાઈ આજ તો ખુબ જ સરસ વિષય નીકળ્યો હા મારા મત તે તો જો મોબાઈલ પોતે સારો કે ખરાબ નથી તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરી રહ્યા છીએ તે મહત્વનું છે.
હમ પણ એવું જ માનું છ ભાઈ સૌથી પહેલા એના ફાયદા ની વાત કરીએ આપણેધી જો કોઈ પણ હો કોઈ પણ ચીજ હોય એનો ફાયદો વથા તો બને જ હોય તો ચાલ પહેલે આપણેે ફાયદો ની વાત કરીએ.
હમ બોલો બોલો તમે બોલોલો.
વિદ્યાર્થીઓ તમને શું લાગે છે વિદ્યાર્થીઓ માટે મોબાઈલ ની શક્તિશાળી શિક્ષ સાધન બની શકે છે તેના દ્વારા મોબાઈલ ક્લાસ ઈુક વિડીયોચર અને બ સર આથી મળી શકે છે તને શું લાગે છે?
જો કોઈ વિષય સમજાત ન હોય. એક તરત જ તેનો વિડિયો જોઈ શકાય છે.
સાચું. તને થો આજ ઉપરાંત સાચુંરાંતિકરી કેલ્ક્યુલેટર જે ઘણી પણ લગ છે આપણા પાસે
પરીક્ષાની તૈયારી માટે પણ ઘરી એપ્સ ઉપયોગી છે.
હા જેમ કે તમારે બહુ ફેશ થઇ ગયું.
હા તેના ગેરફાયદો વિશે વાત કરીએ
હમ્મ ગેરફાયદો પણ છે. જે પાય હમ્મ
હમ્મ બોલ.
આ લોકોથી બનાવેના પેપર આપીને શકશે આ એ ખુબ મદદગાર છે વિદ્યાર્થીઓ માટે.
હા
હા ચાલ શું ગેરફાયદો ખબર શું લાગે છે.
હા જો, સૌથી મોટો ગેરફાયદો સમય નો બગાડ છે. ઘણા વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને ગેમ્સમાં કલાકો પસાર કરી દે છે. તે લોકો એ નથી સોચતા કે એ મોબાઈલ ફોન તે લોક કો નો ફાયદો પણ કરી શકે છે. પણ તે લોકો શું કરે કે આ મોબાઈલ થી પોતાનું મનોરંજન કરે તે માટે તે તેનો ગેરઉપગ કરે, કે ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા ચલાવે છે અ કે બઉ બધા ગેમ્સ કે આવી નયો ગેમ છે ને સબ્જી એ સબ જી ગેમ રમ્યા કરે. હા ભાઈ સબ્જી ગેમ. તને નહી ખબર કે આ છોકરાઓ લોકો પબજી છેકે સબ્જી છે ભાઈ મારા બિલ્ડિંગ ના છોકરા લોકો સબ્જી સબજી કહે.
સાચું છે હ આ તો નવું નીકાળ્યું ભાઈ
ના નહી થાય સકે કે મારા સુનવામાં ભૂલ થયો હોય
હા એ આમ તો હ પણ વેદામતું હો હતું ભાઈ
સબ્જી રાતના રમતો હતો તો તેમાં શું કરવાનું હોય?
એ કઈ નહી ભાઈ અ ખેડૂતો સારું છે, તેનાથી એકાગ્રતા ઘટે છે, અને પરિણામ પર અસર
હા. તેજ માટે મેં તો આ બધું મોબાઈલ ગેમ રમવાનો જ નથી અને તેના કારણે તને ખબર ઊંઘ પણ ઓછી થાય છે
હા એ તો સારી કીધું ભાઈ મે પણ ઘણા મિત્રોને જોયું છે કે તેઓ અભ્યાસ કરતા મોાઈલ
હા અ તે લોકો શું બાળકોને ને આપણેે માતા પિતાનું શું કરવું જોઈએ આ બાળકોથી મોબાઈલ અ નો જે ખોટો આદત છે એને છોડાવવા માટે
દ તમને બાળકો ન મોબાઈલપ બંધ કરવા કરતા તેનો યોગ્ય ઉપયોગ શીખવો જોઈએ હમ
હા શિક્ષકોની પણ જવાબદારી છે ને
હા તે વિદ્યાર્થીઓ શિક્ષક ઉપયોગ માટે મોબાઈલ ન યોગ્ય માર્ બનાવી શકે છે આપ વિદ્યાર્થીઓ ઉપર છે ભાઈ એનો ફાયદો તરી દર ફાયદો અ નીચે પાપ નાી દે હ અનેમ તો તમને ગમ રમતો હોય તો આગળ ત એસ આગળ શીક
તો આપડે કહી શકીએ કે વિદ્યાર્થી આપણા મોબાઈલ વિના આજના સમયનો અભ્યાસ શક્ય છે કે નથી
સાત છે વા પરુબાઈલ વાપર આવે તો અભ્યાસ વધુ સરળ બની શકે છે ત બબ તો તમને મોબાઈલ થી અભ્યાસ કરીને ઘણા બ બુ આગળ વધી શકે ઘણા અંગે વધી શકો તમે તમને એનો ગેરફાયદો કરશો તો તમને કઈ ફાયદો નહી થાય
અ તો મોબાઈલ નો ઉપયોગ અ ખરાબ નથી એમ નહી કેવાય શકાયને કે મોબાઈલ એ સમસ્યા નથી ને
હમ અમને બિલકુલ મોબાઈલ છે તને બ કીધુંક સારી ઉપયોગ કરવો જોઈએ તને મોબાઈલથી ગ્રામીણ ભાષા ણા મોબાઈલ કે હોવું જોઈએ તે કર છે
વિદ્યાર્થીઓને રોજ કેટલો સમય મોબાઈલ વાપરવો જોઈએ
બ વિદ્યાર્થીઓ તો વા હ દેવી દવી અ એખ
અને આપણે જોઈએ તો મોબાઈલ નો ઉપયોગ કરીને નવી સ્કીલ્સ પણ શીખી શકીએ ને
હાું છે કેને ભાઈ મોાઈલથી તોણા બધા તી શલથીમે હ કોર્સ શીખી શકું એની સર્ટિફિકેટ પણ મળી તમને મોલથી મોાઈલથી શીખ શ તમે તમાર સ્કીલ વધારી શ સાઇડ સાઇડ , તમે જોબ પર કરતી રહો અને ઘરમાં આવીને, ઘર આવીને મોબાઈલ પર એને પોસ્ટ કરો અને એવું નઈ તમારો સીવી છે એને અવ અપગ્રેડ કરો
અને મોબાઈલથી તો ઘણા લોકો પૈસા પણ કમાડે છે, જેમ કે શેર માર્કેટ એવું હા, કે બો બધા એવા ચીજો છે, જેમાં લોકો અહ પૈસા પણ કમાય છે.
હા. જેમ કે આપડે આપડા લોકોથી લોકો કરી જે અમારે છે એ કરી શકું, પણ એ એનાથી જોઈું જોઈને આપડે શેર માર્કેટ
હા, આજે આપડે આ ચર્ચ બહુ સાચું, એકદમ સાચું વાત કીધી તમે. આજે આ ચર્ચાથી મને સમજાયું કે મોબાઈલ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ જ છે. અહ પણ અહ જો વ્યક્ અહ બાળકો અહ એ મોબાઈલને અહ બરાબરથી ઇસ્તેમાલ ની કરે. તો એ મોબાઈલ તેના માટે અભિશાપ પણ બન બની શકે.
હા, એટલે એટલે આપણેે આશીર્વાદ ભગવાનને આશીર્વાદ જ છે.
હા. તે સંપૂર્ણપને આપડા ઉપયોગ પર આધાર રાખે છે, કે આપડા માટે એ વરદાન કે આશીર્વાદ છે, અહ
કે હા અભિશાપ છે, હા, એતો તમે સારું કીધું તમને સારી રીતે એનો ઉપયોગ કરશો, તો તમને સારી સાર સારી સફળતા મળશે. ને એને અભિશાપ ચાર ચાર, પાંચ પાચ કલાક તમને મોબાઈલ જો અને તમારે ધ્યાન ભણવાવામાં ની લાગે. તમને ખરાબ થશે ભાઈ આજે તમારા કઈ ફ્યુચર નથી રહેશે, તમને કઈ જોબ નથી મળશે, તમને કઈ જ્ઞાન નથી રહેશે, કેવી લાઇફ
જરૂર જરૂર સમજદારી પૂર્વક વાપરાયેલો મોબાઈલ, સફળતાની સાથી બને છે. તારો ખૂબ ખૂબ આભાર કી તું મને અહ આ ચર્ચામાં મને બતાવ્યો કે મોબાઈલ એ આપડા માટે આશીર્વાદ છે.
હ જય શ્રી કૃષ્ણ! શુભયાત્રી, ચલ